હાલો જય શ્રી રામ ભાઈ કેમ છો તમે તમારા ઘરના બધા કેવા છે?
હા ભાઈ જય શ્રી રામ બસ મજામાં છે. અને બધા જ લોકો સારા છે, તમારું કેમ છે, બધા કેવું છે, ઘરે શું હાલચાલ છે, હમણાં?
હા ઘરે હાલચાલ ખુબ સારો છે, અને બધા મજામાં છે. હું તમે સાથે એ માટે ફોન કર્યો કે આપણેે જે હમણાં જે આપણને આ આપડે હમણા જે તમને ફોન કર્યો છે, જે મોબાઈલ છે. તે અને મોબાઈલ અને સોશિયલ મીડિયા છે, તેના વિશે હું તમારી થોડી ઘણી વાતચીત કરવા માંગુ છું. કારણ કે જે મોબાઈલ છે, ને આપણા આપણા જીવનમાં અન્ય અન્ય દેશોના ઘણા બધા જે નાગરિક છે, તે લોકોના જીવન માટે ખુબ સારું અને નવું એક પ્રકારનું સાધન આવ્યું છે. કારણ કે આનાના મોબાઈલ દ્વારા આપણે ઘણા બધા પ્રકારની બધી પ્રવૃત્તિઓ જેમ કે આપણને પહેલા આપણને ઘણી બધી પ્રકારની મુશ્કેલી થતી હતી તે હવે આ મોબાઈલ દ્વારા આપણને સારી રીતે અને આપણે યોગ્ય અને સરળ રીતે આપણે અને યોગ્ય સમયમાં અને યોગ્ય જગ્યા આપણે કરી શકીએ છે. કારણ કે મોબાઈલમાં આવા ઘણા બધા પ્રકારના ફીચર્સ આવે છે. કે પછી ઘણા બધા પ્રકારનું બધું મલે છે, અને ઘણા બધા પ્રકારના આપણે મોબાઈલ દ્વારા બધું કરી શકીએ કારણ કે મોબાઈલ તમને ખબર કેટલ અગત્યનું સાધન બની ગયું છે, આજકાલના બધા યુવાનો કે પછી બધા જ નાગરિકો માટે અમણા તો ઘણા બધા લોકોને ખાવાનું ચાલી જશે પરંતુ મોબાઈલ જ નહીં હોય કોઈ પાસે તો ની ચાલે કારણ કે બધા લોકોને મોબાઈલને ખુબ હમણાં તો ચેપ જોવા લાગી ગયો છે, ને જે નાના નાના બાળકો હોય છે, તેમને પણ માતા પિતા હોય છે, એમના તે હમણે થી જ એલોકને ફોન ને બધું આપી દે છે. એટલે મારે જે તેવું છે જે હણાં માતા પિતા છે અને હણાં જે નાના નાના બાળકો છે તેને ફોન નહીં આપવો જોઈએ. કારણ કે એ લોકો ને હમણાંથી ફોન આપી દેશે તો પછી એ લોકોને હમણાંથી ટેવ પડી જશે. અને હમણાંથી તેની આંખો કે પછી આખું શરીર નબળું પડી જાય કારણ કે આખો દિવસ ફોન લઈન જ બેસી રહેને એ શરીર પર હલનલનહી કરે એને આખું બેસાડું જીવન બની જાય. અને પછીએ લોકોને કશે પણ મન નહી લાગે ને ક પણ એને ભણવા માટે મોકલી તો પણ. એને એવું લાગે કે યાર હું ફોન લઈને બેસું ને ક્યારે હું ફોનમાં જોઉં એવું બધું થયા કરે એટલે કે માતા પિતાએ હમણાંથી પ્રિપેર કરવું જોઈએ કે ફોન અ મળણે તો આપવું જ જોઈએ નહીં ફોનમાં પણ એ લોકોને યોગ્ય રીતે. સમજાવવું જોઈએ કારણ કે હમણાં ઘણા બધા માતા પિતા એ લોકો આવું ગેર સમજાવે છે કે આ આવું બધું હમણાંથી ફોન આપી દે છે ને એ લોકોને એવું કે અમે કામ કરી ગયા છે ને ફોન માં જોયા કરે પરંતુ એવું નથી કે લોકને પણ હજી રમવા શીખો અને આવું બધું કરતા શીખું કારણ કે હમણાંથી એ લોકો ફોનમાં લાગી રહેશે તો પછી આગળ જતા તમને એ બાળક જે મોટું થશે ત્યારે તમને એટલે કે ઘણી બધી પ્રકારની પરિસ્થિતિ એટલે ઉભી કરશે. અને તમને આગળ જતા નુકસાન પણ થવાનું જ છે બાકી તમે પણ જે તમારા ગામમાં એટલે કે તમે ત્યાં શહેરમાં રહો છો. ત્યાં પણ તમે જે મોબાઈલ અને સોશિયલ મીડિયા એમ તો બધા આપણા માટે ખુબ યુઝફુલ છે પરંતુ જે તમને એમણે કીધું કે માતા પિતા કે હમણાંથી નાના નાના છોકરાને ફોન આપી દે. તેવા તમારા બાજુ પણ કોઈ ઉદાહરણ હશે ને ભાઈ.
તમે કીધું તેવા તમારી એકદમ સાચી છે. અમારે અહિયાં તો કેટલાક બધા માતા પિતા એવા છે કે જે લોકો બે જણ જોબ કરે છે. અને એમના ઘરે પછી જે વડીલમાં જે બા અને દાદા હોય છે તે લોકો દૂર રહેતા હોય છે. એ લોકો ગામડામાં રહેતા હોય છે અને અહીંયા લોકો ફેમલી ટક જ જેમ કે માતા પિતા અને બાળક તો તે લોકો જોબ પર જાય છે. તો તે લોકો છે ને તે ઘરમાં એક આમ કામવાળીને રાખે છે કે પોતાનો છોક છોકરો સાચ એમ કરીને પણ પછી એ ને સચવા એટલે એ લોકો એના બાળકો માટે પણ એક પ્રકારનો ફોન લાવીને આપી રહી છે કે બાળક થોડું ગેમ બેેમ રમશે કરો એના પર સ્ટડી બડી કરશે એમ કરીને. તો આ વસ્તુ સ્ટડી માટે તો આપણે ફોન બાળકો માટે તો સારું જ છે પણ આમ જોવા જાય તો ગેમ એ બધું રમવાથી એલા રમવું જો બાળકો એવું ના એ લોકોનું જીવન છે એ તો રમવું જ જોઈએ પણ આ નાની ઉંમર માં એટલે નાની ઉંમર માં તો ન જ રમવું જોઈએ કારણ કે એ લોકો ભણતા હોય છે. તો જેથી કરીને પછી જો ગેમ રમશે તો એ લોકોનું મગજ પછી એના પર જ લાગી રહેશે. તો ફોન એક વસ્તુ તો સારી પણ છે અને ખરાબ પણ છે કારણ કે ફોન ના દ્વારા આપણે ઘણી બધી દુનિયાની સમગ્ર બધી જ વસ્તુઓ આપણે જે શીખી શકીએ છીએ. જેમ કે. કઈ સાલમાં શું બન્યું છે શું ના બન્યું છે ક્યારે શું થયું શું ના થયું. આ રીતે આપણે બધા જ પ્રકારની જે માહિતી હોય છે તે આપને ફોન દ્વારા મળી જાય છે તો જેથી કરીને જે બાળકોને ભણવા માટે આ ફોન એક સાધન જોય તો રામબાણ તરીકે આ ફોન આપ ઉપયોગમાં આવે છે. પણ જો એનો ગલત ઇસ્તેમાલ કરીએ તો પછી એ આપડને એ જ અસર મળશે જેમ કે ક ગમે તેું જોવું ગમે. તેવું શીખવું પછી ગમ્પ્યુટર પ્રકારના આમ કઈ કાર્ય કરવું ફોનમાં તો પછી આપણા માટે ખરાબ જ કહેવાય. તમને ખબર જ છે કે નાના બાળકોને ફોન આપીએ આપણે તો એ લોકો આપણો ફોન આખો ગેમ ડાઉનલોડ કરીને ભરી દેશે તો એ લોકોને આદત પડી ગઈ છે. કે ફોનથી આપણે ગેમ જમી શકીએ ફોનમાં. પણ આપણે એ લોકોને શીખવવું જોઈએ કે ફોન થી આપણે ઘણી બધી વસ્તુઓ છે. તે અ પહેલાના સમયોમાં જે થયું છે જેમ કે જે કેટલાક તમને તો ખબર જ છે કેટલાક બધા યુદ્થયા છે અને વગેરે વગેરે તો તેમાંથી પણને એની સ્ટોરી મલે અને એ બધું આપને શીખ મળે તો ફોન આપણા માટે સારું કેહેવાય છે. તો આપણે એજ વસ્તુ એ લોકોને શીખવવું જોઈએ. અને મોબાઈલ ના દ્વારા તમને ખબર જ છે કે કેટલાક બધા જે ઇન્ફ્લુઅન્સર છે. એ લોકો આજે આમ કેટલાક બધા ઉપર આવી ગયા છે જેમ કે એ લોકો પોતાના ટાઈમમાં એ લોકો રીલ્સ બનાવતા ટીકટોક બનાવતા તો જયારે આપડે એને લાગતું કે આ બધું શું ટાઈમ વેસ્ટ છે. પણ એ લોકોએ ખૂબ મહેનત કરી ખૂબ પ્રગતિ કરી અને ઘણા બધા બ્રાન્ડ પ્રમોશન કર્યા અને ઘણી ઘણી એવી વિડીયો એવ બનાવીને ઘણા ઉપર આવી ગયા અને એ લોકોને હવે સારું એવું એ લોકો ન નેટવર્ક છે તો આપડણે આ બધું એ લોકોને જોઈને શીખવું પણ જોઈએ કે આપડે બ્લોગ બનાવ જોઈએ સારું કોન્ટેન્ટ બનાવવું જોઈએ જેથી કરીને લોકો પણ શીખે અને આપને પણ એક જાત ન આપણાને પૈસા કમાવા માટેનું સાધન બને. તો આપણે આમ માટે મોબાઈલ ફોન સારું જ ગણાય છે અને તમને ખબર છે કે હમણા તો મોબાઈલ ફોનમાં એક એપ આવેલી છે. કાર્ય એ તો કાર્ય એ તો એટલી સારી છે કે જે લોકો મતલબ આમ સ્ટુડન્ટ હોય છે. કેે અધર વર્ષના ઉપર વ્યક્તિ હોય છે. કે જે લોકો પાસે આમ પૈસા કમાવા માટે કઈ સાધન નથી. તો એ લોકો આ ક આપના માધ્યમ દ્વારા અ પોતાના જરૂરત માટેના જે પૈસાઓ છે તે લોકો કમાઈ શકે છે. અને પોતાનું ગુજારન કરી શકે છે તો આ તો ઘણી સારી છે હું પણ એનો ઇસ્તેમાલ કરું છું અને મારા મિત્રોને એ પણ કહું છું કે આપને ઇસ્માલ કરવો જોઈએ જેથી કરીને આપણો જે રોજિંદો ખર્ચો એવો છે તે નીકળી જાય છે. તમે કઈ આ એપ ન બારમાં સાંભળેલું હતું કે પછી તમે એનો કઈ ઉપયોગ એવું કરતા છે.
હા ભાઈ મેં પણ આ એપનું નામ સાંભળેલું છે ને અમારા મેં પણ આ એપનો યુઝ કરું છું એટલે કે. આ એ આપણા માટે જે હમણા જે બધા કોલેજ સ્ટુડન્ટ એ લોકો બધા અવા એટલે કે બધા ખર્ચા આપ નીકળે આપણા નીકળી જાય છે કારણ કે આપણે માા માટા પીટા પર માંગુ ની પડે અને તમામ એવા ખર્ચા હોય છે જેમ કે આપણે કોઈ કોલેજની ફી ભરવી અથવા આપણે કોઈ નવા કપડાં પહેરવા કોઈ પણ પા વસ્તુ ખરીદવું હોય. તો પછી આમાંથી આપે ખર્ચો નીકળી આવે છે કારણ કે આપણે જે માતા પિતા હોય તેનું માગુ નહી પડે પરંતુ આપણી પધી ફ ભણી બધી ઓછી હોય તો પછી માતા પિ આપ આપવા ટકા એ લોકો આપે છે પરંતુ આપડણે થોડા ઘણા પૈસાની મેરટ કરીએ તો સારું કેહેવાય એટલે કે આ એપ આપણા માટેના બધા લોકો જે આપણા આપણા જે યુવાનો છે તે લોકો ખુબ સારી છે. અને જે હમં મોબાઈલ વિશે વાતચીત કરું છું તમે જે કીધું ટિકટોક છે ઇન્સ્ટાગ્રામ છે. એ ઘણી બધી એપમાં બધ શોર્ટ વિડીયો મૂકે છે ઘણા બધા લોકો અને એમાંથી તારાવા પૈસા પણ એ લોકો કમાય છે એ તો ખરું જ પરંતુ એ તમને ખબર છે કે યુટ્યુબ છે ફેસબુક છે. અને ઘણી બધી એવી એપ છે તેના દ્વારા પણ ઘણા બધા યુટ્યુબર એમાંથી પૈસા કમાય છે. કારણ કે યુટ્યુબમાં તમને ખબર છે કે ઘણા બધા એવા બા બ્લોગ બનાવે છે ડેલી અથવા શોર્ટ વિડીિયો બનાવે છે અને કેવી રીતે કોન્ટેન્ટ ક્રિએશન કરે છે. અને ગ્રાહકો એટલે કે જે જોય છે વ્યુઅર્સ છે તે લોકોને શું ગમે છે કેવું ગમે છે. તે પ્રમાણે એ લોકો બધું કોન્ટેન્ટ ક્રિએશન કરે છે અને એ લોકોને પછી એવું થાય છે કે આ મારું મારો જે મે પોસ્ટ મૂક છે વ્યુ જશે ક પછી મને કેટલા મળશે કે એવું બધું બધા લોકો વિચારે છે. અને એવા તો ઘણા બધા યુટ્યુબર્સ હતા જેમ કે તમને ખબર જ કે જેમ સૌરભ જોશી યુટ્યુબર હ છે. તે પહેલા એમ તો પાછો એની શું હાલત હતી હમણાં શું હાલત છે ને એમ એટલે કે એ દેહી એકને એક એટલે કે એક એક એક લોક મૂક્યા જ કરતો કારણ કે એને જે વ્લોગ મૂકવાનો અને એવું ચાલુ જ રાખ્યું પરંતુ એને હાર નહી માની એમ. કારણ કે એ એમ વિચારતા કે જે કશે ને કરશે કે પછી પાંચ છ વર્ષ કે પછી દસ વર્ષ પછી મને સફળતા મળે તો કઈ નહી પરંતુ મેં આ યુટ્યુબર એટલે કે યુટ્યુબ પર વિડીયો બનાવે છે અને મારું ડેલી જે કરું છે રૂટિન તેનો વિડીયો બનીને હું બધાને બતાવવા. અને સારી રીતે બધાના પેલું કર એટલે કે એ ભાઈ એલે ઘણા બધા જે તકલીફો અને સહીને એ લોકો આવા કેટલા વર્ષો પછી એ લોકો સારા યુટ્યુબર બને અને એમની મમ્મને મંથલી ઇન્કમ છે. દોઢ કરોડ એના કરતા ઉપર છે કારણ કે એ લોકોના પાંચસો ચાલીસ મલ જે મિલિયન વ્યુઝ એના એક વિડીયો પર જ આવે છે. એટલે એક વિડીયો પરથી જ તો એટલા બધા સારામાં પૈસા કમાય છે કે વાતજ નહી. કારણ કે એના જે વિડીયો છે હમણાં તો લાખો અને કરોડોમાં સુધી વ્યુ જાય છે. અને ખુબ એમાંથી પૈસા પણ કમાય છે કારણ કે એક વિડીયો પર એને એક લાખ કે પછી કરોડો પર કરોડો પર મળી જાય પૈસા એટલે આ ઘણા બધા યુટ્યુબર્ છે જે ખુબ પૈસા કમાય છે અને જેમ કે તમને ખબર છે કે પ્રખ્યાત એવા જે મિસ્ટર બીસ છે. તે કેટલા યુટ્યુબ પર સૌથી વધારે એમનું ફોલોવર સબસ્ક્રાઈબ છે. અને ઇન્સ્ટાગ્રામ પર પણ સારા એવા ફોલોવર્સ છેને યુટ્યુબ પર તો ખુબ સારી એવી કમાણી પણ કરે છે. અને ઘણો એવો પૈસા પણ કમાય છે એટલે મારે તેજ કેવું છે. કે ઘણા બધા લોકો યુટ્યુબ ચાલુ કરે છે અને પછી બંધ કરી દે છે. એટલે એ લોકોએ એવું નહીં કર્યું છે કારણ કે એ લોકો એવું વિચાર કે મારે એક વિડીયો અમે મૂકું છું તો પછી મારો મિલિયન કે પછી લાખો ઉપર વ્યુ એટલે વ્યૂ જોવા જ જોઈએ અને લાઈક પણ એટલી આવવા જ જોઈએ. સબસ્ક્રાઈબ પણ એટલા બધું જ જો વ વિડીયોમાં એટલેવું નઈ હોય કારણ કે આપણે કન્સિસસી રાખવું પડે છે અને પછી આપણા વ્યૂ જશે અને આપણા બે ત્રણ વર્ષ કે પછી પાંચ વર્ષમાં આપણી સફળતા આપણું ફળ દેખાશે કારણ કે ઘણા બધા યુટ્યુબ એવું કરે છે અને ઘણા બધા લોકોને એવું બધું પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે શું તમે પણ જે યુટ્યુબ છે કે પછી ફેસબુક છે. તમા તમે બ્લોગ કે પછી એવું બધું લાખોનું એટલે કે તમે બધા કરતા હતા કામ કે પછી કઈ
ના ના ભાઈ આપેને વસ્તુ ના આવડે પણ મેં તો તો તને કેમ કેવું શીખવું જોઈએ. કારણ કે આ વસ્તુ આપણા માટે ઘણી સારી એવું કહેવાય છે તો મેં તો બધાને જ કેમ કે યુટ્યુબ પર વિડીયો બનાવો જોઈએ અને ટિકટોક બી એક સારું માધ્યમ છે કે જેના દ્વારા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે આ બધી જે વસ્તુઓ છે તેના દ્વારા આપણે જો મોબાઈલ ફોન દ્વારા જો આપણે પૈસા કમાઈ શકીએ તો એ વસ્તુ ખોટી ના કહેવાય. કારણ કે મોબાઈલ ફોનથી પૈસા કરવા માટેથી આપણો ઘણો બધો સમય બચે છે. અને ઘણું બધું આપડું કામ એવું થઇ જાય છે. લોકો મોબાઈલ ફોનમાં ટ્રેડિંગ પર કરે છે તો એ પણ એક પ્રકારની સારી વસ્તુ જ કહેવાય છે. તો આપણે આ બધી વસ્તુઓનું આપણે યોગ્ય પ્રનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે એક સારા રસ્તા પર જાય. પણ આપડણે જોવા જઈએ તો મોબાઈલ ફોન દ્વારા ઘણી બધા સ્કેમો પણ થાય છે જેમ કે અ હેકિંગ છે મોબાઈલ ફોન દ્વારા જ આપણા બેંક અઉન્ટ હેક થઈ જાય છે તો આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં લેવું જ જોઈએ અને
બંને ત્યાં સુધીમાં આપણો મોબાઈલમાં આપણે છેને લોકેશન ઓન રાખવું જોઈએ અને બીજા ફોનમાં કનેક્ટ કરવું જોઈએ. તો આપણો ફોન એવું ગમે ત્યારે ચોરી થઈ જાય છે. તો આપણો પણ આપણને સરળતાથી મળી જાય તો આ બધી જ વસ્તુનો મેં તો કેમ કે આપણે ધ્યાન પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ચાલો તો ભાઈ આપણે મળીએ આગળ પણ આવી રીતના ઘણી બધી મોબાઈલ વિશે ચર્ચા કરીશું.
હા ભાઈ સારું મળે પાછળવાળ જે નવી ન એવી બધી પટેકિંગ આવશે મોબાઈલ માટે એના વિશે આપણે થોડાક સમય બાદ આપણે વાતચીત કરીએ ભાઈ
હમ.